હામ હા બોલ. હું થિયું?
હા ભાઈ કેવું છે?
મેં મજામાં. કયું કોટ કામ કર્યું?
નહી અત્યારે કઈ નઈ કર્યું હો આ તો મે અત્યારે જેમ ખોઈલું ને એ જોવું. કેટલા હા કેટલા મિનિટ વાત કરવાનીશે?
દસ મિનિટ. મેક્સ અ મિનિમમ દસ.
કેટલા મલશે?
અ અ તને શૌ જેવા મળશે. એક ના સો
હ હા ઓકે અહીંયા મેં કામ પૂછેલું છે નરસિંહ માં માટે અહીંયા અત્યારે તો ની ભાઈ્યા
અરે તુંએ કીધેલું ને આઈસક્રીમવાળા નું જોઈ કાઢ
આઈસ્ક્રીમવાળું જો, આઈસક્રીમવાળું જો પાંચ ચાર વાઈગ્યું
ઓકે. તો બીજું મળે તો મને કેજે મને કરવું હતો.
હા તો પાર્ટ ટાઈમમાં તો અત્યારે જવું નહીં તો આ આપડે ધંધા ખોલ્યાલા ઇન્વેસ્ટ લાવવું પડશે.
હા.
ઇન્વેસ્ટમેન્ટ પછી બિઝનેસ ચાલુ.
ઇન્વેસ્ટમેન્ટ માટે પણ પૈહા હોવા જોવે ને
એજ પૈહા જોડવું પડશે આ એપ થી
હા એના માટે બઉ પૈહા જોયા આ નાલા તે ખર્ચા માટે જે તે તેના તો
હજાર બે હજાર તો આવશે જ ન
હા આરામથી.
હા તો પછી હજાર બે હજાર માં તો કેટલા બિઝનેસ ચાલુ થઈ જાય છે. જો ને અહિયાં સડે સડે બજાર આવે ફ્રઈડે બજાર આવે, શનિવાર બજાર આવે ગુંજર માં તો રોજ જ રહી એક સ એક સાયકલ નું ટાયર લેવાનું ને એક બાંબુ લેવાનું ટાયર ટાયર માં ટાયરમાં હેન્ગલ લગાવી ને બે અ દસ-વીસ ટી શર્ટ લઈ લેવાનું બસ. સો નું માલ ત્રણ સો માં વેચવાનું બસ.
હારુ તો તો પછી તેજ કરજો કઈ નહી.
તીન મિનિટ થઈ ગયા છ
હમ
સાત મિનિટ પછી. એવું છે કે વાત જ કર તું રહેવાનું છે કે બસ.
નહી વાતો કરવાનું જ છે નહી બોલો છે પછી રિજેક્ટ થઈ જાય.
એવું, તો પછી તો. કોઈ નઈ. બને ચડું
હા કાલે તમને કેવું તમે. પછી હા ગુજરાતીમાં જ. કાલે શું કર આવેલું એમબીપી માં.
એ મ બી પીમાં કઈ નહ ભાઈ ટાઈમપાસજ આજે જે કરાવ્યું ને. આજે જે નોટ્સમાં લખાવલો છે એ એ જ.
ઓકે. અને ક. અત્યારે મમ્મી ઘરમાં ગઈ ત્યારથી મે. બા પાસે હતીમ. અત્યારે જે બોલવું છે બોલ.
ગાંવટી એરિયા છે કે તે.
હા કઈ શકે કરોડ બાજુમાં જ છે તો પછી. ગાડી અપડાઉન કરતી રહી ને મમ્મી હમણાં ઘરમાં ગઈ.
હ અહીંયા ની કેટ નામનો છે ને પોયરો. આપડી કોલેજમાં એ અહીંયા જ કામ કરે.
ઓકે.
મારી દુકાનની સામે.
અરે મારા માટે ભી વાત કર ને ભાઈ.
પણ દસ વાગે સુધી રાખે આ તો.
મને ત્યાની બહું જરૂર છે. મા રાખે મને.
દસ વાગે સુધી રાખશે આ. તો વાત કરી.
અરે બીજા બીજા માં તો કર.
બીજામાં બીજામાં પછી આ એક છે આમાં પૂછવું પડશે. પાર્ટ ટાઈમ માં એની ખબર.
હ
મોર ધેન ટેન મિનિટ્સ બોલો આ કીધેલું. કે ઓનલી ટેન મિનિટસ.
આ મિનિમમ ટેન મિનિટ્સ.
મિનિમમ મેક્સિમમ. મેક્સીમમ મેક્સીમમ. મેક્સિમમ લઈ જઈ હ તો એક્સ્ટ્રા પૈસા મળશે કે,
ના. ના. ના. ના. ઓટોમેટિક રિઝલ્ટ થઈ જાય અને કટ થઈ જશે. એના કોઈ કરણચની ને થાશે પછી વધુ એવું.
હમ
પહેલા મેં આવું કર્યું હતું ને મારા બહુ બધા રિઝલ્ટ થઇ ગયલા હતા. તને, દેખાવામે તે કોલ હિસ્ટ્રી-
કોડમા આયો તો પેલા જ કોડમાં બ- સારી રીતે ચાલુ થઈ ગયું, નહી તો ટાસ્ક તો મને મળે જ ની-
આ જે, કોડ આપેલો, તેમાં પહેલો જે હતો તે તેનાથી ચાલુ થઈ ગયું?
હા, એનાથી જ તો કીધું કર-
હા, તો હારું ને પછી, નહી તો મને બી નઈ ખબર કે આમાંથી કોણ? કોણ, કોને કહ્યું કોડ આયપો, મને તેબી ની ખબર હતું.
આમાં તોહું દે ખબર કે, કાયૉ, જે એપ યુઝ કરતું હોય, એને જ કોલ કરી શકે એવું.
જેના પાસે આપ્યા હશે તેને જ કોલ કરી શકે તુ. એના સિવાય, બીજા કોઈને ભી નહીં. અત્યારે તેને કોઈનાથી વાત કરું? ઓએતું, કાલે આખો દિવસ ફ્રી છે?
કાલે, એટલે હુ કરવાનું છે?
આ, તારો ટાસ્ક જ એવી છે, તે કમ્પ્લીટ કરાવી દે મેં. હન્ડ્રેડ પરસન તું વાત કરી શકે ને? ગર્લ હોય કે બોય, કો મનેની ખબર કોઈ બી હોય શકે? ! ઈટ્સ સ્ટ્રેન્જર,
હા ચાલશે,
હા ગલ બી હોય શકે હા,
હા, ચાલશેને, ગલ થી વધારે સારી રીતે વાત કરું.
હા, તો પછી મે કાલે એક ગ્રુપ છે, તેમાં મેં કેમ કેવા છે. આ છે, એને ટાસ્ક કમ્પ્લીટ કરવું છે. તો પછી, તારું કમ્પ્લીટ કરી દેશે. જેટલા તારા રહેશે બધા કમ્પ્લીટ થઇ જશે.
હાલ ચાલ જોઈએ, અપ- તો, ડાઉનલોડ તો ની કેધેલુશે ના, લોગીન બોગીન કંઈ નઈ કેધેલુંને.
સેમાં? નઈ કંઈ ભી નઈ, કંઈ ભી નઈ.
હા, આજે મારા, આજે મારો ભાઈ બતાવ્યો એ,
હ અરે! એક પાછળ હતુંને, એક કહ્યું દેવેન્દ્ર કઈને મેં, તેના થી જોયું પેચ. કે હા, મેં કીધું સર મે તને રેફર કરું, એ કે મેં રેફર મેં બધું કરી લીધું. મારો ભાઈ બી રેફરવા કમા મારાથી કરી લીધું કમાવી લીધું એ, એટલે કઈ ભી નઈ. નવું કોઈ એપ છે, તો મને કેજે મે રેફર કર. મેં કરા, તું કરજે મને રેફર, મેં કીધું ઓકે.
અપસ્ટોક છે, કાલે તમે આઈડિયા આપુ પછી તું કર.
હા, ઓકે. તે ટ્રેડિંગ ભી કરે તોતું એન્જલ કરી શકે. એન્જલ નું હતું ને કંઈ,
અરે, એન્જલમાંનની મળે. એમ તો નહીં મળે. ડીમેટ અકાઉન્ટ ખોલવું પડે.
હાતે, તેના તેનું છે, તે ડેબિટ અકાઉન્ટ છે.
પણ આ, ટ્રેડિંગ, ટ્રેડિંગ ની કરુંને મેં. આમાં ઇન્વેસ્ટ, જોઈએ, સો, સો તોમેં મારા બેંક માં ભી નહીં મળે! અસલી પૈસા બાકી છે.
ની એક રૂપિયા છે, ભાઈથી મંગાવેલું હતું પેપ્સી માટે.
નહીં મારા પાસે તો હશે અત્યારે, ફેમ પે ચૌદ રૂપિયા છે. તેમાં હશે વીસ જેટલા, વીસ કે ત્રીસ જેટલા.
હા આપડે તો ગરીબ આદર્શ ભૈયાને જોઈલે,
એ બહુ અમીર માણસ,
મેતો પપ્પા થી પૈસા નહી માંગુ. આદર્શભાઈ તો બધાથી પૈસા માંગેલા જ,
એહા એટલું જ પોયતશે એટલે, એ એ એકલો જ પોઈડો તને ને એકલો જ પોઈડો છે એટલે,
એકલો રહે કે કોઈ બી નઈ, પણ એના ઘરમાં જે છે ને એના પપ્પા જે મહેનત - તેમાં બહ પૈહા એને મળ
ટ્રાન્સપોર્ટેન હા ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશનમાં તો એક ટ્રાન્સ પોર્ટ ગાડી આવીતી હોય તો પછી બાર-તેર હજાર તો એમજ આઈ જતી
હા મે મેબી મને બી શીખવું હતું પન થઈ જાય તો વધારે હારું એ
આવ આમાં શીખવાનું કઈ નીઈ ભાઈ બસ ચાર ગાડી જોઈએ ચાર ગાડી નઈ તો તીન ગાડી મારાપાહે એક છે મારા પાહે બે છે પણ એક ટ્રાન્સ ટ્રાન્સપોર્ટશ ન માં ચાલુ કરી દીધું ને તો પછી
ગાડી નું કોઈ નથી આપણે ભાડે પર પણ લઈ શકીએ.
હ. ભાડે પણ લઈ શકીએ પણ એનું છે આ બધું કરાવવું પડે એ પ્રોબ્લેમ થાઈ
કોન્ટેક્ટ હોવું જોઈએ આપણનુ.
હા તાર તારા પાહે કોન્ટેક ની મલે ને મારા પાહે તો છે. મારા પાહે તો છે જ પણ ઈ નય આપશેતારા પાપા, ગાડી ઠુકાઈ ફૂકાઈ ગઈ તો પછી ખર્ચા કોણે આપવા પડશે આપણે જ ન.
હા એ બી છે.
દસ થાવાનો છે.
ખબર મને.
હા-હા તો જોઈ લે.
ખબર આજે મેં તૃપ્તિના બાજુમાં હતો ને બહુ મસ્ત લાગેલી એકદમ તે ફરેલી હતી ને તો બોઓ મસ્ત ભાઈ બહુ મજા આયવો તે જોવામાં,
સેકન્ડ લીંગ ભી ટ્રાય કરું કે.
હા ફરી કોલ કર ચાલ મૂકુ અત્યારે.